કેમ શું કેવું કેવું ચાલે હવે તમારું તમારો બિઝનેસ કેવો ચાલે છે?
ચાલ્યા કરે છે અત્યારે આમ લોનને એવું લીધેલ છે તો થોડુંક ચુખાવામાં પ્રોબ્લેમ થાય છે કોઈ વાર ધંધો આમ બરાબર નહીં હોય તો પણ ચાલે છે થોડું થોડુંક કરીએ છે
હ મેં પણ વિચારી રહ્યું છું પણ નવું ગારમેન્ટ્સ નું ચાલુ કરું કેમ કે હવે ગારમેન્ટ્સની એટલી બધી ડિમાન્ડ છે ને એટલી બધી કોમ્પિટિશન છે એટલે લોન લઈને ધંધો ચાલુ કરવો એ વિચાર કરું છું તો મેં તમારી પાસે સલાહ લેવા માંગુ છું કે હું જો બેંકમાંથી લોન લેઉું તો સામાન્ય રીતે મારે કેટલા હપ્તા ભરવા પડે અથવા તો કેટલું એ લોકો કેટલા ટકા પર મને લોન આપે
એ તો હવે તમે ડિપેન્ડ કરે કે તમારે કેટલાની લોન લેવી છે એમાં પર્સનલ લોન લેવા જાઓ તો અલગ અલગ હોય છે નવ ટકા દસ ટકા ને બીજી લોન વ્યાપારની લો તો થોડી ઓછી એ કરી આપે તો વુમેનના નામે લેવ તો પણ તમારે જે રીતનો અમાઉન્ટ હોય ને જે રીતે તમારથી ભરાતું હોય એ રીતે તો તમારે પછી કેટલા વર્ષ સુધી ચલાવવાનું તે તમારે ડિસાઇડ કરવું પડે ને એમાં તમારી કેપેસિટી દસ હજારની હોય તો એ રીતે કરાવવાની પણ વધારે હોય તો વધારે રાખો તો જલ્દી પતી જાય પછી તમે પછી